હા.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો ઘણા ટાઈમે ફોન કર્યો મેં કીધું લાવ આજે ફ્રી છું. તો તમને ફોન કરું ને જૂની યાદો તાજા કરીએ આપણેે
અરે હા બોવ સરસ વાત તમે કીધી સાવ સાચું કહું મને તો મજા પડી કે તમે મને ફોન કર્યો ને એમાં એ તમે કીધું જૂની યાદો તાજા કરવાની તો ચાલો ને આપડે એજ કઈક વાતચીત કરી લઈએ બાળપણની વાતો કરીએ તમારું બાળપ પણ કેવું રહ્યું છે એના વિશે થોડું ઘણું કઈક તમે કહેશો કે ભાઈ તમે નાના હતા તો કેવી રમતો રમતા? અ અત્યારના બાળકો તો શું છે કે મોબાઈલ લઈને બેસી જાય ને કા ઘરમાં ઘરમાં ટીવી જોઈ રાખશે એને ટેબ્લેટ જોશે પણ આપણા સમયમાં તો મને લાગે છે કે એવું બધું કઈ હતું નય. અ ભાઈબંધ ભાઈબંધ બેનપણીઓ બધા રમતા પોળ શેરી ગલીઓ મા તો સોસાયટીમાં હોય તો તમારે કઈક એના વિશે બોલવું હોય તો મને જરાક જણાવો.
મારું તો બાળપણ બહુ જ યાદગાર છે અમે તો શેરીમાં રમતા બેનપણી બેનપણી ભડકો ને એવું બધું રમતા પછી
શેનો અવાજ આવે છે બેકગ્રાઉન્ડ માંથી તારા
કુંડા. ઓલા કુંડાળા દાન એવું રમતા કે કાકરી ફેંકીને કુંડાળા રમવાનુંને અમારે પાછળ અં ગઢ હતું ને અહં અમે બધા એ આજુબાજુ વાળા છોકરા રમવા જતા. સ્કૂલમાં તો ઘણી ટાઈપની અમે રમતા કબડ્ડી ખોખો અને માટલી દાને કેટલું ટાઈપ ની રમત અમે રમતા સ્કૂલ ની તો રમત જ અલગ હોય બધી તમારું શું કેહવું છે?
હમ બિલકુલ તમારી વાત એકદમ સાચી છે. મારું પણ બાળપણ લગભગ લગભગ તમે કીધું એવી જ રીતે અ ગયેલું છે. પણ ઘણીવાર કેવું હોય છે. કે ખાલી બાળપણ એક બાળપણ પૂરતું જ સીમિત રહી જાય છે જેમ જેમ આપડે કઈ ને જવાબદારીઓ માથે આવવા લાગે. એમ એમ પછી બહુ જ બધો ફરક પડવા માંડે અ થોડા થોડા મેચ્યોરિટી આવે એટલે એમ બધા એ કે કે આ રમવાનું નથી. અમારે તો ત્યાં કેવું, કે ઘણા એવા પણ લોકો હોય ને, થોડા આમ, કેને, શોર્ટ મેન્ટાલિટી હોય. તો ઓર્થોડોક માઇન્ડ આપણે જેને કહીએ. એવા લોકો પછી એમ કે કે આ શું સાંજ પડે છોકરીઓ રમવાનું ન ઘરમાં જ જતું રહેવાનું. ને એવા લોકો પણ મેં જોયેલા છે કે જે આપડે રમતા હોય પણ એ લોકોને ના ગમતું હોય ભલે અત્યારના નાના બાળક છીએ કે ભાઈ? ઘરમાં વહેલું જવાનું એક ટાઈમ લિમિટ સેટ કરી દીધેલી. મને હજુ યાદ છે કે મારી મમ્મી અ અમે સાવ નાના-નાના હતા ને, તો સાત-આઠ વાગે અમે અમને સુુંવડાવી દેતા. પછી આપણને ના સુવે ને, તો આપણને ખીજવાય, અથવા મારે એટલે, એવું પણ હતું અત્યારના બાળકોનું. કેવું છે કે આખું અલગ જ પ્રકારનું છે. તમે એને કહો કે, ભાઈ, ચકેડાદા શું છે, નદી પર્વત શું છે? શોટ, ગોસું છે, લાંબુ-ટૂંકું, જોડકું-નહીં ખબર હોય એ લોકોને. કેમ કે હું પણ મારી આજુબાજુમાં જોતી હોઉ છું કે, ભાઈ, મારી સોસાયટી ના છોકરા છોકરાઓ હોય ને તો એ બસ, ખબર નહીં, બેટ-બોલ, ક્રિકેટ સિવાય કે અહીં જ બીજું કોઈને નવું રમતા ન જ જાય. બઉુ બહુ તો ભાગાભાગી કરીને, પકડ-પકડી. પકડમ-પકડાય રમતા હશે. કેમ કે અમારી વખતે, જે બધી બાળપણની જે ગેમ્સ આપે. કહીએ ને ગીલી ડંડા છે. તમે જેમ વાત કરી, એ બધી રમતો થપોદા, આપડે હાઈડ એન્ડ સીક છે, અત્યારે કહીએ ઘણી એવી બધી ગેમ્સ છે, કે જે આપણું બાળપણ આપણે શેરી-ગલીઓમાં રખડી-રખડીને જ જીવી દયું છે, પણ અત્યાર ના બાળકો, મને નથી લાગતું કે એવું બાળપણ જીવી રહ્યા છે, કેમકે હું જયારે ક્યારે મારા પિયર જાઉં ને, તો મારી બેબી શું નાની છે, અને ત્યાં આગળ નાનું ગામ છે અમારે તો, બધું આમ ખુલ્લું-ખુલ્લું, મેદાન, પટ, શેરી, ગલી, પોળ હોય. અને અહિયાં કેવું સોસાયટી. હોય એટલે જલ્દી બહાર બાળક જઈ ના શકે, પણ ત્યાં આગળ તો આ દરવાજો ખુલ્યો એટલે સીધું બહાર રમવા હોય છે, તો જેવું ત્યાં એને મામાને ઘેર થાય ને એટલે ખબર નઈ, એને તો ખાવા-પીવાનું ભૂલાઈ જાય, સુવાનું ભૂલાઈ જાય, બસ. કોકને દેખે, મને બહાર જવું છે, રમવું છે, રખડવું છે, એટલે એવું પાગલ થાય, પણ જેને માણેલું છે ને, એને જ ખબર છે કે મજા આખી અલગ છે. શું કેવું છે તમારું આમાં કઈ વિશેષ માં?
હા, તમે કીધું છો વાત ઉપર, બરોબર છે. સાચી વાત છે, જે તમે કેવા માંગો છો એ. કે અત્યારનું બાળપણ ને પહેલાંનું બાળપણમાં ઘણો ડિફરન્સ છે. ત્યાંના બાળકો ને, આપડા જેવું બાળપણને જોયું જ નથી. બસ, ઓનલી ફોર મોબાઈલ ને ટીવી, અને વધીને તો પેલાના જમાના માં એવું કંઈ હતું ને? તો અત્યારે તો એવી એવી ગાડીઓ ને મોટર સાયકલ બધી રીમોટ વાડી નીકળી છે. તો મા-બાપ પેલે નીકળી જાય, એને શાંતિ ને પોતાના બાળક ને શાંતિ. ને મા-બાપ ની શાંતિ, બસ. અત્યારે મા-બાપ ને બાળક માટે ટાઈમ નથી. કે ચાલો, શું શેરીની રમતું કેવાય, શું ધૂળ સાથે રમવાની મજા હતી. શું માટી સાથે રમવાની મજા હતી, આપડે હતા તો માટી ના વાસણો રસોડો બનાવતા અને ખોટે ખોટે, ઓલું શું કે ને, કે રમવા પૂરતું રસોઈ કરીને જમવાનું બનાવીને, ખાઈને, વાસણ ઉટકીને જે બધું આપડે ત્યારે રમતા હતા બચપનમાં. ઈજ કામ આપડે અત્યારે મેરેજ પછી કરવાનું છે. પણ તોય આપને ગરવું ગમતું નથી જે આપડણે બાળપણમાં રમતા. ખોટા રસોડા ઓલા નાના નાના લઈ આવતા અને વાસણ ટકતા અને નાના નાના. કિચન હોય ને. મને હજી યાદ છે કે, ગમે એના ન હતા, મારા મમ્મી લાકડાનું સરસ મજા નાનકડું મસ્ત. કોર જેવું લઈ, એવા એમાં નાનકડી ગેંડી નળ. રસોડું, બાટલો, બધી વસ્તુ. ઘોડો વાસણ રાખવાનું ટોટલી વસ્તુ હતું. અને હું ને મારી બેનમાં અમે રમતા નાના હતા ને ત્યારે મારા કાકા ને દી. હતી પણ અમારી સાથે રમતી ને મારો ભાઈ હતો. અમે બધા રમતા સાથે મળીને આજુબાજુ વારી છોકરીઓ અમે. પેલા તો કચી કાદા તો પાણા થી ઓલા પાંચ પાણા થી રમવાનું આવતું. આખો દી નવરા પડ્યા નથી કે લઈને બેસી ગયા નથી. અને અત્યારે તો. પેલાના જમાનામાં લેસન આપતા હતા તોય બધું આપડે બેસીને લેસન કરવું પડતું. અત્યારે તો બધું ઓનલાઈન વર્ક જ છે. ફોન દયો તો લેસન થાય બાકી ફોન વગર તો કઈ હોમવર્ક કઈ ન થાય અત્યારે તો. બધું ટોટલી ગેમ છે કે. તમારે બધું લખવું લેસન બધી વસ્તુઓ. ફોન ઉપર આવી ગઈ છે તમારું શું કેવું છે એ બાબત ઉપર.
ના તમે બહુ જ સરસ વાત. કીધી અને તમારા બાળપણને પણ બહુ મને સારી સારી વાતો સંભળાવી. પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જેમ તમે પણ રિલેટ કરશો મારું નાનું બાળક છે મેં વાત. કરી હું પણ જોઉં છું કે એને જયારે બારે ફરવા. જવાની વાત પડે જેમ કે આજનો જ એક બનાવું હું તમને કહું મારે ક્યાંય બહાર જવું તું. એટલે હવે એ જેમ જેમ બહાર નીકળે છે થોડી થોડી આમ સમજદારી. એને આવવા માંડી છે દુનિયાની. તો એને ખબર પડે કે મને આ જોઈએ છે મને આ ન. થી જોતું એટલે એના માટે શું સારું. શું સારું એ નથી ખબર પણ એની જીદ હોય નાનું બાળક હોય ને એટલે હજી એક મેચ્યોરિટી લેવલ. ઉપ ના આવ્યું હોય તો એ થોડું એ રીતે કરતું હોય. તો આજે જ હું તમને એનો બનાવું કહું ને તો એવું થયું કે અમે બહાર કંઈ ગયા. તો હવે તો એને બસ રિક્ષામાં બેસવું ના ગમે હવે એને ગાડીમાં બેસવું ગમે. તો મેં તો વળી રિક્ક્ષા બુક કરાવી સોસાયટી ના ગેટ પાસે આવી ને. તો બરોબર મારી રિક્ષા અમે બુક કરાઈ કે. અને પાછળ ગાડી એક ઉભી થી તો મને હાથ છોડાવીને. મારા સાસુ ને કે મમ્મી. દાદી ગાડીમાં જવું છે રિક્ષા માં નથી જવું રિક્ષા નો. તો હું ને મમ્મી અમે વિચારો મને હે આસુ. તો કે કે નો નો રી્ષા નો ગાડી ગાડીમાં જ જઉં રિક્ષામાં ચડે પણ નહી. આખા રસ્તે ગાડી ગાડી કરે. પછી રિટર્નમાં પણ અમે આવ્યા ને તો મમ્મી ને હું વાત કરતી હતી મમ્મી ગાડી. અ એ રિક્ષા બુક કરાવું છું બે મિનિટ. તોકે કે નો મમ્મી રિક્ષા નો ગાડી મમ્મી રિક્ષા નવ ગાડી. રિક્ષામાં જ ના ચડે તો મતલબ. બાળક નાનું છે પણ એની જે આપડે કઈ ને બુદ્ધિ છે મગજ છે ખબર નહ કઈ રીતે. અત્યના બાળકો ના વિકસિત એટલા બધા નાની ઉમરમાં થયા છે. આપણને મગજ કામ ના કરે આપણે એને પહેલે થી પ્રિપેર કરતા હોય. કે ભાઈ ચલો આમ છે. તેમ છે પણ તોય એને કરવું હશે એજ વસ્તુ કરશે. અને આપણા સમયમાં એ બેનિફિટ એ હતું કે મા બાપ જેમ કેતા હતા એમ આપડણે કરતા હતા. અને અત્યારના બાળકોનું છે ને થોડું વિપરીત પરિસ્થિતિ છે આઈ થિંક મને એવું લાગે છે. કે જનરેશન આખું ચેન્જ થઈ ગઈ ને પેલાના બાળકોમાં પેલા તો મા બાપ મારતા એટલે આમ બીક એટલી અત્યારે તો રોવાનું ચાલુ થાય જીદ કરે ધમપછાળા ચાલુ. થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક અલગ અલગ તમને બધુ બાળકોમાં જોવા મળતું હોય. છેમ. તો મને તો એવું લાગે છે કે બાળકને પહેલેથી જ આપણે એવી રીતે ટ્રેન કરવું જોઈએ. અને હા જે આપણે રમત ગમત ની વાત કરી ને તો હું વિચાર કરું છું કે ધીમે ધીમે થોડું મારી બાળકી ઉપર પણ એવું ધ્યાન આપું કે ભાઈ એને કઈ બહાર લઈ જાવ રમાડું એની સાથે સમય વિતાવુ. હા સમય એવો હોય છે ને કે ઘણી વાર કામ હોય આપણા પર્સનલ હોય ઘરના કામ એટલા હોય રસોઈ હોય તો શું એની પાછળ પણ ટાઈમ ના આપી શકીએ ઘણી વાર એની સાથે રમી પણ ના શકતા. પણ ધીમે ધીમે જેમ જેમ મોટું થશે સ્કૂલ જાતું થશે એમ એમ પછી શું આપણને બધી ખબર પડવા માંડે કે ભાઈ બાળકને આ વસ્તુ ગમે છે બાળકને આમાં ઇન્ટરેસ્ટ છે. તો તમારું શું કેવું છે ઈ બાબતે?
હા તમે કયો છો એમ આપડે પેલા શેરીમાં રમતા હતા એજ બધી ગેમ્સ હવે આપડે આપણા બાળક ને ફીસ દઈને ગેમ ઝોનમાં રમવા જાવું પડે છે. અત્યારે એવો ટાઈમ નથી મા બાપ ને પાસે કે શેરીમાં બાળક રમતા હોય ને મા બાપ બેઠા હોય. પણ એવો ટાઈમ છે કે બાળકને ગેમ ઝોનમાં તમે લઈ જાવ ને ઈજ બધી રમતો તમે પૈસા દઈને ખર્ચી ને ત્યાં રમી શકો પેલાનુ તમારું તમે હમણાં બોયલા કે પેલાના બાળકો મા બાપ નું માનતા તા. અત્યારના બાળકો મા બાપ નુ નથી માનતા પણ અત્યારે એનાથી ઊંધું છે. કે પેલા બાળક માનતા હતા તો મા બાપ કેતા હતા એમ માનતા હતા પણ હવે શું છે કે જેમ બાળક કે છે ને મા બાપ ને માનવું પડે છે. કે બાળક એમ કે કે મમ્મી બહારે જાવું છે તો મમ્મી બહારે લઈ જાય. મમ્મી ફોન જોય છે તો મમ્મી ફોન આપી દે છે. કે મમ્મી ગેમ ઝોન માં ગેમ રમવા જવું છે તો મમ્મી ગેમ ઝોન માં ગેમ ઝોન રમવા લઇ જાય. મમ્મી પપ્પા પેલા શું કે બાળકો જળ દઈને માનતા. અને અત્યારે તો આ ચોકલેટ આપી આ ફોન આપ્યો મા બાપ ને ટાઈમ નથી. બાળક સાથે રમવા ખેલવા કુદાનો મા બાપ ને કામ હોય એટલે કા બાળકને ફોન આપી દેશે કા ટીવી ચાલુ કરી દેશે એમ કરીને બાળક નું બાળપણ પણ છીનવાઈ જાય છે. હાથે કરીને મા બાપ પોતે જ પોતાના બાળકને ક્યાંક ક્યાંક તો તો આવી રીતે બાળપણ એનુ છીનવી લે છે એમાં મા બાપનો જ મોટો હાથ હોય છે. કે મા બાપ ને કામ છે અત્યારે કામનું પ્રેશર માણસો માં એટલું વધી ગયું છે. કે એક માણસ ના કમાવાથી તમારું ઘર ચાલે નહીં. મા ને બાપ ને બે ને કમાવું પડે હસબન્ડ વાઈફ ને. તો હસબન્ડ વાઈફને કામ હોય એટલે બાળકને સાચવા માટે માણસો હમ્મ માણસ રાખે છે. કે બાળક સાચવા માટે તો બાળક સાચવા માટે માણસ રાખે તો મા બાપ પાસે ટાઈમ ના હોય બાળક માટે અને બાળક અ મા બાપને ઓળખે ઓછા. તો એનું બાળ પણ છીનવાઈ જાય છે અને મા બાપને બાળક ઓળખે જ નહીં કે મા છેને બાપ છે મા બાપ તો આખો દી કામ ઊપરવાયા ગયા હોય છે. તેમાં બાળકને ક્યાંથી ખબર પડે આમ
બિલકુલ બિલકુલ બઉુ સાચી વાત તમે કીધી. અને મને લાગે છે કે આ દિષય જે છે બવ આપડો મજાનો રહ્યો. અ આ બાબતે તમારી સાથે વાત કરવાની ને તમારા મંતવ્ય જાણવાની મને ખૂબ જ મજા આવી. અ તમારો ખુબ ખુબ આભાર.
હા મને પણ તમારી સાથે વાત કરીને ઘણું બધું નવું જાણવા મળ્યું. તમારો પણ ખુબ ખુબ આભાર.
પણ તો
કાપી નાખું ફોન